કેમ છો બહેન. હલો.
તમે બોલો તમે કેવા છો બહેન?
હું પણ મજામાં છું. આજે તમે તહેવાર વિશે વાતો કરવા માંગો છો.
કે આજે અમે તહેવાર વિશે જ વાતો કરવાના છે. કેમ કેમ કે હમણાં છે તહેવારો ન સિજન આવી રહ્યું છે. એટલે તહેવારો આવી રહ્યા છે. તો મને લાગે આપણે બધાને તહેવાર જરા ખબર હોવી જોઈએ. કેમ તમે એના વિશે શું માનો છો?
મેં તો તહેવાર વિશે એવું કહેવામાં હું તો તહેવાર વિશે એવું કહેવા માંગુ છું, કે તહેવારે આપના જીવનમાં આનંદ, ઉત્સવ અને એકલતા લાવવાનો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. તહેવારો માત્ર ઉજવણી માટે જ નથી, પરંતુ તે આપણે આપણા સાંસ્કૃતિક પ પરંપરા અને મૂલ્યો સાથે જોડવે છે. અને આપણા જીવનને રંગીન અને ખુશહાલ બનાવે છે. ભારતમાં જેવા વિવિધતાથી ભરેલા દેશમાં અનેક પ્રકારના તહેવારો ઉજવવામાં આવે છે. અને દરેક તહેવારોની પોતાની એક અલગ ખાસ ઓળખ હોય છે, અને મહત્વ હોય છે. એટલે તહેવારો ધાર્મિક હોય છે, જ્યારે કેટલાક સામાજિક અને સાંસ્કૃતિક હોય છે. એની ઉપર તમે શું કહેવા માંગો છો?
હા, આ વાત તો તમારી બરાબર છે, કે તહેવારો જો આવી રહ્યા છે તો એના વિશે આપણને બધાને મનોરંજન આવે છે, અને જય્યારે તહેવારો આવે છે ત્યારે આપણે બધા તેમાં ઉલ્લાસથી ભરી જઈએ છીએ. તહેવારો જયારે આપણા જે તહેવારો છે, તો અલગ અલગ ધર્મના જે અલગ અલગ ધર્મો છે તે, ધર્મોના તહેવારો આવે છે. જેમ કે આપણે બધા જ ધર્મોનું માન સન્માન કરીએ છે, અને એ વાત બી બરાબર જ છે. જયારે ત્યોહારો આવે. ત્યારે આપણને નવા નવા કપડા પહેરવાના મળે છે, નવી નવી મીઠાઈઓ ખાવાનું મળે છે, તો આપને બધાને કે એટલું સારું લાગે છે, કે આપણને બધાને નવું નવું બધું ખાવાનું મળે છે. બધા નાના નાના બાળકો એ એ આપણા ઘરમાં પહેલાથી જ ઉત્સાહિત હોય છે, કે આજે આ ત્યોહારો છે. તો એ વાત કેટલી બ સારી છે, કે આપણે બધા જે આપણું જે જીવન છે, તે હંમેશા કામ અને ધંધામાં ફસાયેલું રહેલું હોય છે. પરંતુ જ્યારે તહેવારો આવી જાય છે, ત્યારે આપણે બધા તે તહેવારોમાં લાગી જઈએ છે. અને સારી રીતે મનોરંજનથી તેનો બધાનો આનંદ માણીએ છે. તો તે કેટલી સારી બાબત કે આપણા જે રોજિંદા જીવન છે, એ ખૂબ જ એ ખુબ જ મુસીબત ભર્યો રહેલો હોય છે. તો તેમાં આપણે જો જરાક અંથો જો એમાં જરાક અંથો આપણે મનોરંજન નાખીને તેને સરળ બનાવી લેતા હોય, તો કેટલી સારી બાબત ને. આપણે એમાં બધા સાથે મળીને તહેવારમાં આનંદ માણી રહ્યા છે, અને તેને મજાથી ઉત્સાહિતથી તેનો આપણે વધારેમાં વધારે તેનો આનંદ માણી રહ્યા છે. નવા નવા કપડા પહેરી રહ્યા છે મીઠાઈઓ ખાઈ રહ્યા છે, પકવાનો ખાઈ રહ્યા છે. અને આપડા જે મહેમાનો આવે છે, મહેમાનોના જે આપડા બાળકો આવે છે તેમની સાથે આપડે મસ્તીને બ મજા આપને રમી રહ્યા છે કેટલી મજા . મારી આ વાત મે તમે શું સહમત છો બહેન?
હું તો તારી વાતથી સહેમત છું. મને તહેવારનો સમય એવું લાગે છે કે બધા લોકોએ પોત પોતાના એક અલગ જ વાતાવરણમાં સર્જાયેલા હોય છે. લોકો પોતાના ઘરને સાફ કરે છે, સજાવે છે. અને નવી-નવી વાનગીઓ બનાવે છે. ખાસ કરીને પરિવારના બધા સભ્યો સાથે મળીને તહેવાર ઉજાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે, કારણ કે એ સમયે આપણને એકબીજા સાથે વધુ સ મય વિતાવી શકીએ છીએ અને બધાનું વધુ મજબૂત બનાવી શકીએ છીએ. તહેવારો એ આપણને આપણા પરંપરાઓ અને સાંસ્કૃતિક જીવંત રાખવા માટે પ્રેરાય છે. દરેક તહેવારો પાછળ કોઈ ના કોઈ ઇતિહાસ તો ક્યાંક જોડાયેલું હોય છે. આપણને જીવનના મહત્વપૂર્ણ પાઠ શીખવે છે કે જેમ કે શા સારા પર ખર અહ ખરાબની જીત સત્યની શક્તિ અને પ્રેમ એક એકતાનું મહત્વ છે. મારા માટે તહેવારનો સૌથી સુંદર ભાગ એ છે કે લોકો વચ્ચેની અંતર દૂર કરે છે. તહેવારોના સમયે લોકો એકબીજાને મળવા જાય છે, અને શુભેચ્છાઓ આપે છે, અને ખુશીઓ ખુશીઓ વહેંચે છે. આ થી સમાજમાં પ્રેમ અને ભાઈચારા વધે છે. મને તો એવું લાગે છે તહેવારોમાં ખાસ કરીને ખોરાકનું પણ ખૂબ જ મહત્ત્વ હોય છે. દરેક તહેવારની પોતાની ખાસ વાનગીઓ હોય છે. જે તે તહેવારોને વધુ ખાસ બનાવે છે, અને લોકો મીઠાઈઓ અને વિવિધ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે, અને એકબીજા સાથે વહેંચે છે, અને પ્રેમ મોમાં ભરાય છે. મને તો એવું લાગે છે કે આજકાલના સમયમાં તહેવાર ની ઉજવણીમાં થોડુંક બદલાવ આવ્યો છે, કારણ કે લોકો આધુનિક જીવનશૈલીઓમાં વ્યસ્ત થઈ ગયા છે, છતાં પણ તહેવારોની ખુશી અને ઉત્સવ હજુ પણ એ જ રીતે જી જીવંત છે. લોક કો હવે ટેકનોલોજી દ્વારા પણ એકબીજાને શુભેચ્છાઓ આપે છે. મારા આ વાતોથી તને શું લાગે છે?
હા તમે જે વાત કરો છો હું તો નથી આ વાત માનું બી છું કારણ કે આજનો જે સમય છે તો એ ખુબ જ એટલે કે નો જે સમય છે તો ખુબ જ ગતિ ભાગ્યો છે, લોકોએ પોતપોતાના કામને ધંધામાં લાગેલા હોય. જે તો તેમાં બધા જ એ ક્યાંક જે આપણા પરિવારના જે રિસ છે એ જગ્યાએ જગ્યા રહેતા હોય છે. આપણી સાથે રહેતા નથી, પરંતુ જયારે તહેવારો આવે છે ત્યારે બધા એકબીજાથી મળવા આવે છે. ને મળવા જાય જાય છે તો એ બધું જયારે આપણે સાથે મળીએ છીએ મનોરંજન કરીએ છીએ ને આજનો જે સમય છે તો એ આધુનિક સમય સિસ્ટમ ભરેલો સમય એટલે કે ટેકનોલોજીકલ સમય તો તેમાં કોઈ કોઈને ક્યારે ક્યારે ઓળખે જ નહીં એટલે કે બધા એકબીજાને ભૂલાતા રહે છે ભૂલાતા જાય છે તે માટે આપણા તહેવાારો એ ખૂબ જ જરૂરી છે અને તમે જે વાત કરી કે તહેવાારો છે તો એમાં જે આપ આપણે રીતી નિયમો હોય છે બધા તહેવારોના નિયમો અને રીતિઓ બધી અલગ-અલગ હોય છે જેમ કે દિવાળીને જ માની લઈએ તો આપણે તેમાં ફટાકડા ફોડીય છીએ ને બધું ફટા ફટાકડા ફોડીને મસ્ત એમાં મજા કરીએ છીએ રાતે તેને મનાવીએ છીએ એ અને પછી હોળી છે એમાં એકબીજાને રંગ લગાવીએ છીએ તો એમાં એક એક એટલે કે આપણું પણ દેખા તહેવારો છે ત્યારે આપણા આજુબાજુ વાળાની હાથ આપણે મસ્ત મજા કરતા હોય છે તો કેટલીક સારી બાબત ને કે આપણે એકબીજાના સમાજમાં એકબીજા સાથે મળી રહ્યા છે મળી જોઈને તેમની સાથે એટલે કે સંપર્કમાં તેમની સાથે આવીને મસ્ત મજાઓ કરી રહ્યા છે તો કેટલીક સારી બાબત કે આપણે આપણા જીવનને સરળ બનાવી રહ્યા છે આપણી જે ટેન્શન ભરેલું જીવન છે એનાથી જરાક દૂર જઈને આપણે તહેવારોની ઉજવણી કરી રહ્યા છે અને મસ્ત મસ્ત પકવાનો ખાઈ રહ્યા છે મીઠાઈઓ ખાઈ રહ્યા છે નવા નવા કપડાં પહેરેલા છે આપણે ત્યાં જયારે તહેવાર આવે છે ત્યારે કેટલાક દિવસ મહિનાઓથી પણ કેટલાક મહિનાઓથી તેમની તૈયારી શરૂ થઈ જાય છે કે તહેવારો આવવાના છે કે. આપણે તેમની તૈયારી કરવા લાગી તો શું આવી રીતે તમે બી કરો છે અમારી ઘરે તો તહેવાાર આવે એના એક મહિના પહેલા થી જ બધી તૈયારીઓ શરૂ થઈ જાય છે.
હા મારી ઘરે પણ એક મહિના થી તૈયારી શરૂ. થઈ જાય છે. સાફ સફાઈ સજાવટ નયી નયી વસ્તુને જોતા. જો તો એક મહ. આનાથી પણ ઉપર નીકળી જાય છે. જેના કારણે ઉજવની મા માટે એક નવી ખાસ સજાવટ થાય છે પરંતુ આપને આપણા જીવનમાં ખુશ રહેવાની પ્રેરણા આપે છે. અને રોજિંદ. જીવનના તણાવમાંથી થોડુંક વિરામ આપીએ છીએ અને આ તહેવારના કારણે આપણે શીખ. છે કે જીવનમાં ખુશી કેટલી મહત્વપૂર્ણ છે કેટલાક લોકો તહેવારોમાં સામેલાય છે એ પોતાની રોજિંદા જીવનમાં વ્યસ્ત લાગેલા હોય છે પરંતુ તે તહેવારના ઉજવણી વખતે. આપણે કેટલીક બાબતોને પણ ધ્યાન રાખવું જોઈએ જેમ કે પર્યાવરણની સંરક્ષણ આજે ઘણા તહેવારોમાં પ્રદૂષણની સમસ્યા જોવા મળે છે તેથી આપણે પર્યાવરણને નુકસાન ન પહોંચે તેવી જ રીતે તહેવારો. પ્રયાસ કરવો જોઈએ જેના કારણે આપણ તહેવાર સરળતાથી પટી પણ જાય અને કોઈને નુકસાન પણ નહીં થાય તહેવારે આપણને દાન અને મદદ કરવાની ભાવના પણ શીખવે છે આ સમયે. દરમિયાન આપણને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકીએ છીએ અને તેમની સાથે ખુશીઓ વહેચી શકીએ છીએ જે એક સારો સમાજ. બનાવવા માટે ખુબ જ જો. રી હોય છે મારા મારા મતે. તો તહેવાર જીવનમાં આનંદ અને સંતુલન સંતુલન લાવવાનો એક સારો રસ્તો છે જો આપણે તહેવારનો સ સચોટ રીતે ઉજાવીએ તો તે આપણે જીવનને વધુ ખુશહાલ અને અર્થપૂર્ણક બનાવી શકીએ છીએ આની ઉપર હવે હું કહેવા માગુ છું કે કહેવાય આપણા જીવનને ઉજ્જવળું અને આનંદમય બનાવે છે તે માટે આપણે એકબીજા સાથે જોડે છે અને જીવનમાં નવી. ઉર્જા આપે છે તેની આપને દરેક તહેવારોને ખુશી અને ઉત્સવ સાથે ઉજવી છીએ ઓકે બેન હવે હું આની ઉપર વિરામ લેવા માંગુ છું.
હા બહેન તમે. ઘ બધ. વધ વાત કરી ગયા અમે તહેવાર વિશે હવે તહેવાર આવે તો આપણેે એવી જ રીતે ઉજવણી કરી છેું ચાલો બહેન.
ઓ કે બાર.
બાય બાય